મારા જીવન ખરા હલો કોય સાજ.
હા આવે જ આવે ઓકે હ તો ગુરુની વાતચીત કરીએ તો એ જ છે કે મેં સ્પેસિફિક કોઈ ભણતા વખતે એમ ગુરુ ના જ ધારણ કરેલા પછી પછી અમારો કોરોના નો સમય આવ્યો હતો એટલે અમારે કામ રિલેટવે થાય અને કાકા અંકલ છે તે રીતે અમને ટ્રેનિંગ આપતા પોતે એક્સમેન એટલે કે આર્મી માંથી રિટાયર થયેલા છે એટલે એમાંથી અમે શરૂવાત પાંચ જણા દરરોજ સવારે વોકિંગ કરતા અને અમે મળીએ પી ખબર પડી રિલેટિવ પણ થાય જાય પછી અમે દરોજ સવારે ફિક્સ થ ગયું તમારે કન્ટિન્યુ ત્રણ વર્ષ સુધી. કોરોના ચાલ્યોને એ વધારે દરરોજ સવારે પાંચ વાગે. કોલ કરીને ઉઠાડીને એક સાથે વર્કઆઉટ કરવા જ ટ્રેનિંગ આપ આર્મી જે શીખાતા એ પ્રમાણે અને બીજું એ કે એ અમને શીખવાડ્યું અને એની પછી જે જીવનમાં ઉતરવા જેવું હોય ને એ પણ અમે મળતા ને વાતચીત કરતા રાતે અમારે પછી ફિક્સ થઈ ગયું રાતે અ પાચ છ બાળકો હોય. તો રાતેે જમી નવ વાગે ભેગા થઈ જાય પછી દસ અગિયાર વાગ્યા સુધી. સંખ્યા કરતા એમ જીવનમાં શું શું આપડે જરૂરી છે. શું શું કરવું જોઈએ કેવું કેવું રહેેવું જોઈએ. એ બધી બધી એક એક એક વાત ત્યારે મે કન્ટિન્યુ કરી હવે ધીમે ધીમે યાદ આવે છે કે ના એ સમયે વાત કરીધી ને કાકા એ બધી બરાબર છે એટલે એ તરીકે ગુરુ તરીકે એક કાકાએ ધારણ કરેલા છે કેમ વિચારીએ ક કે ગુરુ છે આપડે એ
મારે એવું હોસ્ટેલમાં હતું કે એક મારા જે દીદી લોકો આવે ને જે હોસ્ટેલ ને સંભાળે. એ એમ. એ મતલબ કે ભણાવતાબી એટલું ભણાવતા નતા મતલબ કે આવું બેઝિક નોલેજ આપે. કેમ દીકરીઓ કેવું રહેવું જોઈએ કેવું ના રહેવું જોઈએ. કેવી વાત કરે છેઈ કેવી વાત ના કરે જોઈ એવું એમને શીખાવ્યું હતું મને એમ મતલબ કે પેલા થોડીક બહ પાગલ જેવી હતી મ કેલો અબરોના એવી હતી પછી એમને મળય ને તો એમને મને સાચા ખોલા ની સમજ આપી કે આવું સાચું હોય આવું ખોટું હોય મમ્મ પપા એ બધું બરાબર હોય પછી મને એમ થોડુંક વધારે નોલેજ આવી ગયું
બરાબર છે બીજા કોઈ કે એક જ ગુરુ તરીકે એમ
એ એવા હતા પછી તો આમ ટીચરમાં એક હતા મેમ મારા તે બી બહુ હજી બી કોન્ટેક્ટ છે મારે મને એવું કોઈ થાય પ્રોબ્લેમ થાય તો એમને હું કોન્ટેક્ટ કરીને પૂછી લ કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એમ એ બી અમારા રિલેટિવ માં જ થાય છે મારા ફોઈમાં થાય છે પણ થોડાક દૂર ના
બરાબર છે સમજી ગયો એટલે બધા વ્યક્તિ કોક ક કઈકંશે કક ગુ ધારણરીકે એ રીતે વિચાર કે અ મારોુરુ ને એને જિંદગીમાં ગણતા હોય
હમ
તો શું છે આપણો નેક્સ્ટ ટોપિક
તમારે બોલવાનું છે હવે
ઓકે સો
અરે ચાલો મેં બોલું હવે તમને ગુસ્સા આવે તો તમે શું કરો
ગુસ્સો આવે તો શું કરું ગમે એ પરિસ્થિતિ હોય ગુસ્સો એક નહી વધારે ખુશી થાય ત્યારે ગુસ્સો આવે કે વધારે કઈક બીજું કઈ થાય તે એક જ વસ્તુ કરવાનું શાંત પડી જવાનું એટલું વધારે શાંત થાય એટલું વધારે એમ કેવાય જીવી શકે અમે તમે કીધું ગુરુ વિ છેશે ગુરુની એમ વાત તમને કીધે લઈ કે જેટલા નમે ને એટલે ગમે જેમ આંબા જેવો આંબો જેવો વૃક્ષ છે ને એમાં ઉનાળે ભર ઉનાળે કેરી આવે તો એની હાઈટ ને ક્યાંય વધુ પણ આંબાના જેના લીધે તમે જોવ ને તો નીચે જમીનને અડી જાય એટલો નમી જાય
હ
એટલે આપડણે એટલું નમી જવાની વાત છે. જેલ ડાઉન ટુ અર્થ રેવાનું એટલે જેટલો ગુસ્સો આવે તો એ પ્રમાણે એટલું શાંત થઈ જયને પછી શાંત થાય લે પછી તમને ઠંડા મગજે વિચાર આવે કે કરવું જોઈએ ન કરવું જોઈએ એ રીતનું અને તમારું શું કેવું છે
મને તો એવું હતું પેલા કે બહુુ ગુસ્સો આવે ને તો હામે વાળા પર જ ઉતારી નાખવાનો પણ અમુક એક વ્યક્તિ આયો હતો એમને ઋવું કીધું તું કે બહુ ગુસ્સો નહીં કરવાનો એટલે ત્યારને ઓછો ગુસ્સો કરુ છું એટલે પપ્પા લોકો બી એવું કે છે તો એ મેં કરું છો છું બહ કંટ્રોલ કરું, પણ ખબર ને મન બહુજ આવે ગુસ્સો ખબર ને કઈથી આવે છે?
એ આવે થોડો ઘડો તો આવતોય બધાને ક્યાંક ને ક્યાંક એ છે પણ બધો થોડક આમે પાણી પીતા હોય એમ પી જો એટલે કઈ વાંધ ન ના આવે થોડક મેચ્યોરિટી તમે વધારે ગુસ્સો બીજા એટલું ને એવું લાગે બાળક છે નાનું, બાળક માં જ પછી ગણતરી થાય થોડુંક આમ તમે મેચ્યોર થઈને વિચારો ને કે એવું મને કહીધું કઈ વાંધો નહી પી જાાવ પછી એનો સમય આવે ત્યાર સમયે જવાબ દેવાય એમ વાત છે.
હમ
તો
તો બીજો પ્રશ્ન મેં પૂછું તમે દિવાળી? કેવી રીતે પૂછવું ક દિવાળી? વી તમે દિવાળી કેવી રીતે ઉજવો છો?
બે વારી કઈ રીતે હું ઉજવુ છુ? હમ દિવાળી બહુ સારો પ્રશ્ન છે આ એક ઉતર છ મને એવું છે હું નાનપણમાં જયારે મને જાડવા હોવાનુંજ બજું બહુ સખત શોખ એમ કે મારી આજુબાજુ અત્યાર આજની પરિસ્થિતિ મારા ઘરમાં જગ્યા ની અછત હોય ને તો એને આખા સોસાયટી માં સૌથી વધારે ઝાડ કે પ્લાન્ટ નાના કહેવાય મારા મારા ઘર માં દે આજ બાજુ બધી સોસાયટીમાં મારા ઘરની બર બે જાડવા છે હવે જગ્યા નથી જાડવા વાવવાની વાવા તેમ છતાં એટલે એક જ કે તે દિવાળી માં પેલા ફટાકડા ફડવાનો હજી શોખ ખરો, કેમ થાય ફટાકડા ફડીએે પણ એના લીધે જે પ્રદૂષણ થાય ને, એ પ્રદૂષણ ના કારણે આજથી આઠ કે નવ વર્ષ થઈ ગયા છે મે ફટાકડા ફોડવાના જ ત્યારે સંકલ્પ લીધો તો હું ફટાકાડા નહીં ફોડ મને ઝાડવા માં હોવાનો શોખ છે ને એટલે બાકી ત્યારે એમ તો હતું જ કે એકાહાથે ફટાકડા હળગાવી ને ઘા કરવું અને મજા કરવું પણ આ એક સંકલ્પના લીધે મેં પછી મૂકી દીધુંવ
હમ બરાબર છે. તો દિવાળી કેમ સેલિબ્રેટ કરીએ આપડે?
એટલે સુકામ એટલે એજ થ કે એક તો રામ ભગવાન જેમ કહીએ કે રાવણ ને મારીને અયોધ્યા નગરી માં પાછા આવ જ્યા સ્વાગત, કાર્યક્રમના લીધે બધા જશ્ ન મનવઈતે આજની તારીખ માં આપણે હ અસત્યની સત્ય પછ તો આજની તારીખમાં એવું છે હું અગાશીમાં હું જાઉં ને તો અત્યારે રાતે દિવાળી ના દિવસે બહુ ફટાકડા ત અગાસી ઉપરમાં છે ને ઘણું બધું આકાશ બજની થતો હોય જોવાની મજા આવે પણ તમે એકવાર ત્યાં જાવને તો પ્રદુષણ એટલું ને તમે શ્વાસ ન લઈ શકો. તમને અવાજ ભારે ભારે લાગે પોલ્યુશન પણ વધારે પડતું થાય છે.
પણ આપડે જો માપના ફોડીએ તો થાય ફોડાય ને એમાં હું છે?
ના ના નો ફોડાય એમ વાત નથી આ તો પોતા નો આ પોતાનું ઓલુ કેવાય તહેવાર છે તો ઉજવો જોઈએ નવું ઉજવો એ વાત નથી હ તો પોતાની રીતે સમજી જ તોય બરાબર છે. ખોટી કોઈ કોમ્પિટશન કરવા જેવી વાત નથી બાકી એમ કે બીજો અમારો તહેવારો ત્યારે સરકાર કહીને પ્રતિબંધકથી મુ ફટાકડા ફોડવાના આમ. આપણે હોય દિવાળી જેવ કે દસ વાગ્યા સુધી જ ફોડવાના મને તેમને એવા પણ કેટલા પ્રશ્ન? લપને પણ કુદરત તો એવું છે બધાનું છે એમ
બરાબર છે અમે તો દિવાળી એવી રીતે સેલિબ્રેટ કરીએ કે દિવાળી હોય તો મેં કંઈક ને કંઈક વિચાર્યું કે આ વર્ષેમાં નહીં કરો. તો પછી અડધી અડધા વર્ષ સુધી તેું ચાલે રે પછી પાછું જતું રે કશે એટલે છ મહિના તો રે કે આ ન કરટ નહી. કરતી પછ છ મહિના પછી ખબર નઈ કઈ ખોવાઈ જાય. એટલે એવું થાય હા એવું સકલ્પ લઉ. એ મોસ્ટ ઓફ મારો ખાવાનો જ હોય કેવું ડાયટિંગ કરીશ.
પછી કંટ્રોલ નથી લેતો બરાબર.
ન થતો મારો.
ટ્રાય ટ્રાય પણ ડોન્ટ ટ્રાય ની જેવું છે. કઈ વાંધો નહી એ મા આજ વખતે દિવાળી આજ વખતે જ વાત કરું આજ વખતે તો એવું હતું કે દીદી દર વખતે હોસ્ટેલમાં હોય એટલેછી મારે વાતચીત થઈ કે હું આજ વખતે રંગોળી હું દોડીશ એમ. તમને એવો અભિમાન હોય કે તમે એક જ દોરી શકતા હોય. તો હવે એમ કાઢ નાખજ કોમ્પિટશન તરીકે એટલે એ તો રંગોળી દઈ હતી ના સિસ્ટર સાથે દીદી સાથે.
હા.
અને પછી રંગોળી એટલે એવું એટલે દર વખતે એજ દોરે અને એને એવું કે મને આર્ટ તરીકે એવું કઈ આવડે ને ડ્રોઈંગું આવડ કે કઈ રંગોળીું એવું કઈ ન હોય. બધાને આવડતું હતું બધાને રીતે. પણ કોઈ કરતા ન હોય એમ એને કરવામાં ઇન્ટરેસ્ટ એટલો બધુંને બાકી કરે તો એ સહેલું જ છે અઘરું નથી આમ એ રીતે.
બરાબર છે અમારે તો અમે દોળએ પછી મંદિર રામ ભગવાન નું મંદિર છે ત્યાં બી અમે અમે ગર્લ્સ જ બધી દોરવા જઈએ. ઠેક રાતે બાર એક વાગ્યા સુધી દોડીએ બધા બેસીએ પછી મજા કરીએ. બીજા દિવસે પણ આવી બેસતા વર્ષ ના દિવસે બધાના ઘરે પગે લાગવા જવાનું હોય રિલેટિવસ ના ઘરે એ જઈએ તો કરીએ.
એટલે અમારે એવું જોઈએ કે દિવાળી ના દિવસ દિવાળી દિવસે ફટાકડાને બેસતા વર્સ ના દિવસે એવું હોય કે જો ધારો કે સિટીમાં હોય સિટીમાં અમારે ચાર પાંચ જે મિત્રો છે ભાઈઓ એ બધા બધા સવારે આઠ આઠ વાગે આ ટાઈમ આઠ નવ વાગે બધાના ઘરે એક એક એક એક બધાના ઘરે જાય પગે લાગે અનેહી્યાં થોડો ઘણો નાસ્તો નહી પણ મુખવાસ ખાયને પછી જય માતાજી કઈને આવતા રહેવી રીતે. રીટિંગ કરે કે નવા વર્ષના.
અમારે ત્યાં પણ અમારે કેવું કે મોટા પપ્પા એ બધાની ઘરે ફરજયા જવું જ પડે. એટલે બીજું કસે ના જઈએ તો ચાલે પણ એ બધા તો જવું જ પડે.
એટલે અમાં એવું થ અં આજુ સોસાયટીમાં જાય ને પછી બીજા કો આજુ સિટીમાં તમા રિલેટિવ રતા હોય તો એના ઘરે પણ આ રીતે જવાનું હોય છે. પણ આજ વખતે આજ વખતે દિવાળી પાછી થોડીક અલગ રહી હતી આજ વખતે દિવાળીમાં વર્ગ આવી ગયું હતું ઓનલાઈન વર્ક તો એમાં રાતે મોડે સુધી વાત કરતા હતા જે વાતચીત કરીએ ને એ પ્રમાણે. એટલે ઘણા દિવસ દિવાળીમાં મારર આજ વખતે આ દિવાળીમાં માર એવું જ મોસ્ટ ઓ બર્ગ ગયું હતું.
બરાબર મને તો યાર નહી કઢ પ વ ક તું ક છું
બરાબર છે
તો આજ તો મહેમાન આવે તો. શું પીવા આપો છો તમે?
મને તો શું પીવું આપ છો ઝેર તો નથી આપતા પાણી આપીએીએ પેલા તો.
ત તો એ ઝેરનુંનુ નહી પૂછું ટોપિક છે.
તોી બચિત્ર હ. પેલા એટલે ના ઓકે ઓકે ટોપિકમાં એટલે પેલા તમે ક એમ પેલા પાણી આપીએ પછી એને જરૂરિયાત હોય ગરમ પીવું ઠંડુ એ પ્રમાણે ડિપેન્ડ કરેને શું પીવું છે એ પ્રમાણે આપવાનું મહેમાન છે તો
હા તો અમારે ત્યાં બને એવું જ છે કેમ મહેમાન આવે તો પેલા પાણી આપીએ પછી કોઈ ચા કોફી કે પછી કોલ્ડ્રિંક જે પીતું હોય તે આપીએ બસ પછી દારૂ તો પી ના
દારૂ તનો પણ બરાબર છે છે તો
તો આપડા ગુજરાત માં એ લિકલ છે બહાર તો છે ને લીગલ
મહેમાન તો ગુજરાતમાં જ આવવાના છે ને
એવું થોડ હોય રાજસ્થાન ના મહેમાન ભી હોય
આ તમા રાજસ્થાન ના જે આવ્યા છે તો ગુજરાતની બોર્ડર પર ને ગુજરાતની બોર્ડર માં ઇન્ટેક ગયો છે હોય બરાબર છે સાડા દસ મિનીટ થય ગયે બરાબર છે સારું સારૂ તો બીજો નેક્સ્ટ કોલ કરો હા